હ છો.
બસ મજામાં
હા મજામાં.
નમસ્કાર!
અવાજ સંભળાય જ મારો.
હા ભ છે ને નમસ્કાર! આજે આપણે ઉત્તર ભારતીય લોકો નો ખોરાક વિશે પર વાત કરીશું.
હા. આ વિષય ખુબ રસપ્રદ છે. ભારતના દરેક પ્રદેશની જેમ ઉત્તર ભારતની પણ અલગ ખાવાની રીચ છે.
બિલકુલ ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા ઉત્તર પ્ર્દેશ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને બીજા ઘણા રાજ્યો આવે જી.
દરેક રાજ્યની ખાવાની રીત અલગ અલગ હોય છે. ઘણી ઘણી વસ્તુઓમાં સમાનતા પણ જોવા મળે છે.
સાચી વાત છે ઉત્તર ભારતીય ખોરાકમાં ઘઉં નો ઉપયોગ ઘણો થાય છે
એટલે રોટલી ફુલકા પરાઠા નાન અને કુલ્ચા જેવી વસ્તુઓ વધુ જોવા મળે છે
હા અને ચોખા પણ ખાવામાં આવે છે પરંતુ ઘઉંનું મહત્ત્વ ખુબ જ વધારે હોય છે
દાળ પણ રોજ ના ભોજનનો મહત્વનો ભાગ છે
હા અને વિવિધ પ્રકારની દાળ બનાવવામાં પણ આવે છે
જેમ કે તુવેર દાળ ચણા દાળ મસૂર દાળ મગની દાળ અને અડદની દાળ
હા અને દાળ સાથે શાક પણ બનાવવામાં આવે છે
બટેટા પટાણા ફૂલ ગભી ગાજર રિંગણ ભીંડા અને બીજા ઘણા શાક નો ઉપયોગ થાય છે
અને તમને ખ્યાલ છે ઉત્તર ભારતીય ખોરાકમાં માખણ અને ઘીનો પણ ઘણો ઉપયોગ થાય છે
તેથી ભોજન સ્વાદિષ્ટ અને શક્તિ આપનાર બને છે
અને ત્યાં તો દૂધમાંથી બનેલી વસ્તુઓનું પણ ઘણું મહત્વ છે
દહીં પનીર માખણ અને લસ્સી જેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે
અને તમને ખ્યાલ છે પનીર માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે
પનીર નું શાક પણ ઘણા લોકોમાં લોકપ્રિય છે
હા અને પરાઠામાં પણ ઉત્તર ભારતની ઓળખ છે
પટેેટા ફૂલગોભી મૂળા પનીર અને મેથી ના પરઠા બનાવવામાં આવે છે
હા અને પરાઠા સાથે દહીં અથવા અઠાણું પણ પીરસવામાં આવે બીજી
સવારના નાસ્તામાં પણ પરાઠા ખૂબ જોવા મળે છે
હા અને ઉત્તર ભારતમાં છોલે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે
છોલે સાથે ભથુરા પણ ઘણા લોકો ખાય છે
અને રાજમા પણ ખુબ જ જાણીતું ભોજન છે
રાજમા સાથે ચોખા નો મેળ ઘણા ઘરોમાં જોવા મળે છે
અને તમને ખ્યાલ હશે કઢી પણ ઘણી જગ્યાએ બનાવવામાં આવે છે
કડી સાથે ચોખા અથવા રોટલી પણ બનાવવામાં આવે છે
ઋતુ પ્રમાણે ભોજનમાં પણ ફેરફાર થાય છે
શિયાળામાં ગરમ અને શક્તિ આપનાર ખોરાક વધારે બનાવવામાં આવે છે
અને ઉનાળામાં દહી છાસ અને લસ્સી જેવી વસ્તુઓ વધારે વપરા જી છે
આ શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે
અને ઉત્તર ભારતમાં અથાણા પણ ઘણા પ્રકારના હોય છે
કેરી મરચાં લીંબુ અને બીજા ફળોના અથાણા બનાવવામાં આવે છે
પાપડ પાપડ પણ ભોજન સાથે પીરસવામાં આવે છે
સલાડ પણ ભોજનનો એક મહત્વનો ભાગ છે
અને કાકડી ટામેટા ડુંગરી અને ગાજર ના સલાડ માં પણ રહી છે
આ ભોજનને વધુ સંતુલિત બનાવે છે.
હમ અને ઉત્તર ભારતમાં મીઠાઈ પણ ઘણી પ્રસિદ્ધ છે.
ખીર, હલવો, ગુલાબ-જામુન જલેબી અને પેડા જેવી મીઠાઈઓ જાણીતી છે.
અને ત્યાં તહેવારોમાં મીઠાસ નું બહુ જ ખાસ સ્થાન છે મોટું
મહેમાન આવે ત્યારે પણ મીઠાઈ પીરસવાની પરંપરા જોવા મળે છે.
ઉ ઉત્તર ભારતીય ભોજનમાં મસાલાનો પણ ઉપયોગ થાય છે.
હળદર, જીરું, દાણા, મરી અને બીજા મસાલા સ્વાદ વધારે છે.
હા પરંતુ મસાલાનો ઉપયોગ સંતુલિત પ્રમાણમાં કરવો જરૂરી છે.
સંતુલિત ભોજન આરોગ્ય માટે પણ ઉપયોગી બને છે.
અને ઉત્તર ભારતીય ખોરાક માં સરળતા અને વિવિધતા બંને જોવા મળે છે.
હ આ કારણે દેશના ઘણા લોકો આ ભોજન પસંદ કરે છે.
ઉત્તર ભારતીય ખોરાક માત્ર સ્વાદ માટે નથી પરંતુ પોષણ માટે પણ મહત્વનો છે.
સારો ખોરાક શરીર ને શક્તિ આપે છે, અને તંદુરસ્તી જોવા મળે છે. છ
આ રીતે ઉત્તર ભારતીય લોકો નો ખોરાક વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક માનવામાં આવે છે.
હા આવી વિષય ખુબ વિશાળશે તેમાં ઘણી માહિતી સમાયેલી છે.
હવે આપણેે ઉત્તર ભારતીય ભોજન વિશે વધુ માહિતી મેળવીશું.
હા ઉત્તર ભારતમાં ઘરથી જ લઈને મોટા તહેવારો સુધી ભોજન નું ઘણું મહત્વ હોય છે.
હા અને દરેક પ્રસંગી અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.
લગ્ન તહેવાર અને કુટુંબના એળાવળામાં ખાસ ભોજન તૈયાર થાય છે.
અને ત્યાં તો સવારના નાસ્તામાં ઘણા લોકો ગરમ ભોજન લે છે.
પરાઠા, પુડી, શાક દહી, ચા જેવી વસ્તુઓ જોવા મળે છે.
અને કેટલાક પ્રદેશોમાં પોવા અને ઉપમા પણ બનાવવા આવી છે.
આ વસ્તુઓ સરળ અને પેટ ભરાય તેવી હોય છે.
બપોરના ભોજનમાં રોટલી, દાળ, શાક અને ચોખા હોય છે.
સાથે સલાડ અને અથાણું પણ પીરસવામાં આવે છે.
અને સાજના ભોજનમાં પણ સંતુલિત ખોરાક લેવામાં આવે છે.
કુટુંબના બધા સભ્યો સાથે બેઠને જમવાની પરમ પરા પણ ઘણી જગ્યાએ જોવા મળે છે.
અને ઉત્તર ભારતમાં મકાઈ ના લોટનો પણ ખુબ જ ઉપયોગ થાય છે.
મકાઈની રોટલી સાથે વિવિધ શાક પીરસવામાં આવે છે.
ઓ અને બાજરી અને જુવારના લોટ નો પણ કેટલાક પ્રદેશોમાં ઉપયોગ થાય પછી
આ અનાજ શરીર માટે પૌષ્ટિક ગણાય છે
હા અને ઉત્તર ભારતમાં ચણા નો પણ ઘણો ઉપયોગ થાય છે
બરાબર ચણા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે
દહી ભોજનનો મહત્વનો ભાગ છે
દહી પાચનમાં પણ મદદ કરે છે
અને ત્યાં તો લસ્સી પણ ઉત્તર ભારતનું એક લોકપ્રિય પીણું છે
ગરમીના દિવસોમાં લસ્સી શરીરને ઠંડક આપપે છે
હા અને શિયાળામાં ગરમ ભોજન લેવાની પણ પરંપરા છે
ઋતુ ના બદલાવ પ્રમાણે ભોજનમાં ફેરફાર જોવા મળે છે
અને ઉત્તર ભારતીય લોકો ઘરે બનાવેલા તાજા ભોજનને વધારે મહત્વ આપે છે
તાજું ભોજન સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે સારું હોય છે
હા અને ભોજન બનાવતી વગેરે સ્વચ્છતા પણ ધ્યાનમાં રાખ રાખવામાં આવી છે
સ્વચ્છ રસોડું અને સ્વચ્છ વાસણો આરોગ્ય માટે જરૂરી છે
મહેમાન આવી ત્યારે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાની પરંપરા હોય છે
મહેમનને પ્રેમથી જમાડવું સારી પરંપરા ગણાય છે
ઉત્તર ભારતમાં મીઠા પદાર્થોની પણ ઘણી વિવિધતા છે
ખીર હલવો જલેબી અને રબડી એવા પદાર્થો
સાચી વાતચીત તવહારો મા આ મીઠાઈ તો ખાસ છે
બાળકો અને મોટા બંને આ મીઠાઈઓનો આનંદ લે છે
હા અને મસાલાનો પણ યોગ્ય ઉપયોગ ભોજનને સુગંધિત રીતે બનાવી છે
પરંતુ વધુ મસાલા કરતા સારું ગણાય છે
સાચી વાત છે સંતુલિત ભોજન શરીરને ઉર્જા પોષણ અને તંદુર
હ જણ લોકોને એક સાથે જોડવાનું પણ એક સારું માધ્યમ છે
સાચી વાત છે તો હવે આપણે બહુ સરસ વાત કરી ફરી એ આપણેે આ વિશે પણ બીજી વિષય પર ઘણી વાત કરીશું ચોક્કસ
ચોક્કસ આવજો
ખબર